હલો.
હા શું કરો છો.
હલો.
હલો.
હા મહેક તેરી આવાજ બહોત કમ આ રહી હૈ.
હલો અબ આ રહી હે હલો.
હા મહેક તરો અવાજ બહુ જ ધીમો આવે છે.
હલો.
હલો હવે આવે છે. હા તમારો આવે જ છે.
હા મને તારો અવાજ બહુ જ ધીમો આવે છે એટલે મને હું સ્પીકર હોધું છું કે આમાં સ્પીકર હોય ને તો સ્પીકર કરું બહુ ધીમો છે.
નહી આમાં સ્પીકર નથી બટ મે બી નેટવર્ક ઇસ્યુ ના લીધે ધીમો આવતો
હા એ હોય શકે પણ આ બહું ધ્યાન થી સાંભળવું પડે છે એટલે.
અચ્છા અચ્છા હું બનાસકાંઠની છું તમે.
હું નડિયાદથી.
હ હો શું કરો છો.
નડિયાદ હા નડિયાદ થી બોલું છું.
શું કરો છો કઈ નઈ અત્યારે તો બસ બેઠા છીએ.
હું ને હું હજુ હજુ ભાખરીનો લોટ બાંધ્યો ને અમે બેઠી છું.
અચ્છા અચ્છા તમે મતલબ આમ શું કરો છો વર્કમાં. હલો. હલો. હલો.
હું ચાલો હું છે ને એવું હોય ને તો હું હેન્ડસ ફ્રી નાખવાનો ટ્રાય કરું. કેનાથી કદાચ મને સંભળાય છે.
પણ આની અંદર શું કેહેવાય વચ્ચે અવાજ નહતો આવતો એ સાના લીધે.
શું કે છે.
તમારો અવાજ વચ્ચે કપાઈ ગયો.
આજ ફરથી બોલ.
તમારો અવાજ કપાય છે.
હવે મને તારો થોડુંક અવાજ આવવાનો ચાલુ થયો. મારો અવાજ આવે છે કે નથી આવતો.
તમારું તો કમ્પ્લીટ આવે છે.
તારો મારો કમ્પ્લેટ આવે છે ને તારો અવાજ હવે મને આવે છે. પણ બઉ ધીમો આ છે તો આપડે હું પેલું એ નાખું હેન્ડ સ્પન નાખું તો અવાજ આવશે.
ખબર નહીં હવે એમાં તો ટ્રાય કરી જુઓ બીજું તો શું.
ટ્રાય કરી જો બે મિનિટ ચાલુ રાખજે હું ટ્રાય કરી જો કઈ સંભળાય. હાં કે અવાજ નેટવર્કિંગ અહીંયા વા છે ને થોડો પવન ચાલુ થશે. એટલે અવાજ મને બે મિનિટ ચાલુ રાખ. બોલ હવે.
શું કરો છો.
ઓકે જો હવે અવાજ આવ્યો મને હું
ઓકે ઓકે હા હું સ્ટડી જ કરું છું ફર્સ્ટ યર કોલેજમાં.
હ ક જો સાયન્સ કે કોમર્સ.
મારું સાયન્સ હતું.
હમ.
હમ એટલે અત્યારે હું એન્જિનિયરિંગ ફિલ્ડમાં છું. મેથ્સ હતું તો.
મે તો એજિનિયરિંગ ફિલ્ડ છે. સેમાં એન્જિનયરિંગ ફિલ્ડ એટલે
એન્જિનિયરિંગ એઆઈડીએસમાં છું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં.
ડેટા સાયન્સ ઓકે. મારો બાબુ બી એમાં છે પણ આઈટીમાં છે. એનું બી ફર્સ્ટ યર અમના કમ્પ્લેટ થયું.
એટલે મારું બી ફર્સ્ટ ઈયર કમ્પ્લીટ થયું. અવે હું સેકન્ડ ઈયર માં આવીશ.
બસ આ એવું જ છે. અને એને એક્ઝામ આપી હમણાં એની કદાચ પંદર દિવસ થાય એક્ઝામ હવે જુલાઈના એન્ડમાં એની કોલેજ ચાલુ થશે.
મારું પણ એવું છે. તો એ કઈ કોલે
એસયુઆઈટી વાસદ
વાસઠ એટલે ગવર્મેન્ટ કોલેજો જ છે ને?
હા ગવર્મેન્ટ કોલેજ જ છે.
એટલે મારું બી સેમ સેમ જ છે. પણ હું રાજકોટમાં છું.
એટલે તું છે સાબરકાંઠાની પણ ભણે છે રાજકોટ.
બનાસકાંઠા સાવર
બનાસકાંઠા એટલે સાબરકાંઠાને બનાસકાંઠા બધું ભેગું થઈ જાય ને અમારે
આજુબાજુ માં જ છે. એટલે થઇ જાય ભેગું. હા.
હમ હમ હું હાઉસવાઈફ છું. પણ હું મોદી કેનો છે ને ઓનલાઈન વર્ક કરું છું.
અચ્છા અચ્છા.
હમ્મ.
એટલે મતલબ આવા ટાસ્ક હ નઈ મે એટલું તો આઈડિયા નથી મને કોઈ
અને મોદી કેર છે ને કેવી કંપની કવ તને ત્રીસ વર્ષ જૂની કંપની છે. ઓનલાઈન પહેલા ઓફલાઈન હતું વર્ક. પણ કોવિડ આવ્યું ને પછી એનું ઓનલાઈન વર્ક થઈ ગયું પછી મેં જોઈન કરું ન કારણ મારે પહેલાં જોઈન કરવું હતું પણ પાંચ વરસ પહેલાની વાત હતી. મારેખતે મારા છોકરો અને છોકરી છે. તે બે જ નાના હતા એટલે મને તો બહાર જઈને ઓફલાઈન વર્ક નથી કરી શકતી. પછી ઓનલાઈન ચાલુ થયું ને એટલે મેં ઓનલાઈન જોઈન કર્યું.
અચ્છા અચ્છા. એટલે એમાં વર્કમાં સ્પેસિફિક શું હોય?
એ વજો એ વર્કમાં શું છે. બેઝિકલી છે ને. આ એક પ્રોડક્ટ બેઝ કંપની છે. આમ કઈને તો નેટવર્ક માર્કેટિંગ જ છે અહીયાં આપણે સવારથી માળીને સાંજે સાંજ નું એટલે સવારથી એ રાત અમાડી જે બી બધી પ્રોડક્ટ્સ હોય ને આપડે સવારે ઉઠી બ્રશ કરીએ. બ્રશ થી માણીશ રા આપલી ડે ક્રીન, નાઈટ ક્રીન આપણા ઘરની પ્રોડક્ટ સપ્લિમેન્ટ બધું અહીંયા મળે. અને એ બી કેમિકલ ફ્રી અને એમાં આપ હમ આપડે આમાં ટીમ બનાવવાની ટીમ બનાવવામાં બી અને કંપની સપોર્ટ કરે ઓનલાઈન છે ને એટલે મારી ટીમમાંથી તો જો હ રાજસ્થાન છે. એમપી છે. હિમાચલ પ્રદેશ, આસામ પછી અરુણાચલ પ્રદેશ ત્યાંથી બધીથી મારી ટીમ છે. ત્યાંથી બધા મારા પર હા
બેઝિકલી પ્રોડક્ટ માર્કેટિંગનું છે મતલબ પ્રોડક્ટને સેલ કરવા માટે
ના ના સેલ ને, ના, ના, ના મહેક સેલ નથી કરવાની આ.
તો
આપણેે યુઝ કર આમા છેને બે જ કામ છે. આપણે આ યુઝ કરવાનું, જ જો એજ વસ્તુ ફંડા એક આ જે સેલિબ્રિટીસ છે એલોકો કેવું એ લોકો એવટાઈઝમેન્ટ કરે અને પૈસા લે. આમાં આ અ અમારી આથે અત્યાર સુધીન મોદી કેરનું નામ તો કડાચ સા સાંભળ્યું જ નથી પણ મોદી કેર એડ બી નઈ આવે કેમ? તો કે અમારી જે કંપની છે ને એ ડાયરેક્ટ સેલિંગ કંપની ને ડાયરેક્ટ કંપનીમાં માંથી આપણી પાસે પોહચે વસ્તુ, વચ્ચે કઈ હોલ સેલરવાળો નઈ, ગોડાઉનવાળો નહીં કે દુકાનવાળો કોઈ જ નઈ.
અચ્છા.
સીધું આપણી પાસે આપ આવે વસ્તુ અને ઈધ એટલે વસ્તુ હોય ત્રીસ રૂપિયાની. પણ આપણી પાસે આવતા આવતા વસ્તુ સો રૂપિયાની થઈ જાય.
એ ટેક્સ ને બધુ લાગે એટલે.
ના ટેક્સ લાગે, હોલસેલ વાળો હોય પછી રીટેલ વાળું બધા પોત પોતાનું પ્રોફિટ ચડાવેે ને?
હા એ તો પછી વધા જેટલા વચ્ચે જેટલા વધે એમ એમ તમારી
હમ્મ, બસ આ એજ વસ્ તું છે કે ડાયરેક્ટ કંપનીમાંથી વસ્તુ આપણને મળે, એટલે આ પણને ઓછીહો ઓછામાં ભાવમાં મળે. પણ આ મારી મોદી કેર ની પોતાની બધી પ્રોડક્ટસ છે. એવું નહી કે હિ આ હિન્દુસ્તાનની લીધી અને એ વેચે નઈ. બધું એની પોતાની કવ બ ધી વસ્તુ એની પોતાની છે. અને એ એટલે આમાં કે સુ યુઝ કરુ અને મને ગમી, એટલે હું મારા ની ચે ટીમ બનાઉ તો એ લોકોને રેફર કરું. પહિ જેને હેલ્ થ ઇસુ છે એવા સપ્લિમેન્ટ્સ બી છે અહીયાં એ બ ધનો યુઝ કરીને હું મારી ટીમ બનાવી, ને ટીમ બનાવવામાં બી અમને કંપની સપોર્ટ કરે નંબર્સ પ્રોવાઈડ કરે ને અમારા નંબર પર વાત કરવાની અને અમને અમારા ટીમ
ને બધી ડિટેલ્સ ને આપવાનું પ્રોડક્ટ સારી છે, નહી સારી ને બધું સેના માટે
જો અમને કંપની મિટિંગો આપે ને એ મિટિંગ અમારે અમને આપી દેવાની, એ લોકો મિટિંગ લે અને સમજે ને વર્ક કરે.
અચ્છા અચ્છા.
તું તો ત કાલે ત્રણ થી ચાર ફ્રી હોઉં છું?
હા હું ફ્રી જ હોઈશ ત્રણ થી ચાર તો.
તો જો કાલે તું છે ને હા તેં બ ક તું છે ને મારો આ વોટ્સઅપ નંબર પર તું મને હાય કે કશું મોકલ્યો મોકલુ જ છે હમણાં?
હા મેં મોકલું.
હે ને? તો હું તને કાલે છેને અઢી વાગે કોલ કરીશ. અને તું જો છે, જો તું ઇન્ટ્રસટેડ હોય ને તો બહુ જ સારી છે અમારી અમા સ્ટુ અબ બેઝિકલી છે ફિમેલ વર્ક છે. અમારી કોમ્યુનિટીમાં જેટ્સ નથી પેલી વસ્તુ એ, બીજી કે સ્ટુડન્ટ છે અને હાઉસવાઈફ છે, એ બધા અહિયાં વર્ક કરે છે.
હા, એ છે.
હા ઘર બેઠા જ કરવાનું, એ બી આપણા ફ્રી ટાઈમમાં ફેક્સિબલ ટાઈમેં આપણા. એટલે કોઈ જ વાંધો નહી આવતો હા અને હવે હું. જો હું સવારે એક વાગે ફ્રી થઈ જઉં, તો હું થોડીક વાર મારા કોલિંગ કરી લઉ પછી એનું ફોલોઅપ સ લેવાનું હોય મારે. તો હું ત્રણ બ બે વાગે ફોલોઅપ લઉં પછી બીજા નંબર જેમાં તણ વાગે જે અમારા બિજનેસ નાની મીટિંગ હોય નેં અમારે ત્રણ વાગ્યાની હોય. ત્રણથી ચાર એક કલાકની, ઝૂમ પર કાલે તેવું હું વર્ક પ્લેસ ને ગુગલ મીટ બે ડાઉન ના હોય ને તો ડાઉનલોડ કરી લેજે.
ઓકે ઓકે.
અને હું તને મોકલીશ જો તો ઇન્ટરેસ્ટ બહુ. વસ્તુ સારી છે અમારા જે મેન સિનિયર મેમ છે ને.
હા.
ઓગણીસ વર્ષ ના હતા ને ત્યાંરથી ચાલુ કર્યું તું એમને. એમને અત્યારે ચૌદ વર્ષ થયા. એમની સેલરી ચૌદ લાખ છે મહિનાની.
ઓહો.
અક્ષી દત્તા છે તું જો તને ખબર પડે ને. તે અક્ષી દત્તા મેમ છે. મોદી ક રક્ષી દત્તા કરી છે તને આખું બેકગ્રાઉન્ડ ખબર પડશે. હવે આપડી આપડી કદાચ જો દસ મિનિટ થવા આવશે પછી વાત નહી થાય. પણ તું નંબર સેવ કરી દેજે હું તારો નંબર સેવ કરીને પહી કાલે તને શ્યોરલી મોકલી દઈશ.
ઓકે ઓકે અત્યારે તો હું મારું વેકેશન છે એટલે હું ઘરે જ છું.
ઓકે તો તો બહ વેલ એન્ડ ગુડ ચલો તો હું તને કાલે શ્યોર મોકલીશ. હા ઓકે ચલ બીજું હોય. પણ જો મારી વાત સાંભળ છેને તુ જુએ ને તો આખું જોજે. મીટિંગ ફુલ સેશન લેજે એનુ. એક જ કલાક લાગશે વધારે નહીં લાગે પણ જો તું ત ઇન્ટરેસ્ટ. થી કરીશ ને તો તને મજા બી આવશે અને બધું બહુ જાણવા મળશે તને.
ઓકે ઓકે હું ધ્યાનથી કાલે મીટિંગ એટેન્ડ કરીશ હા.
તારું એ કયું છે ટાઉન મીન્સ કે તારી સિટી.
મતલબ શું કહેવાય હોમટાઉન મારું પાલનપુર આઈ જાય.
પાલનપુર ઓકે ઓકે ચલ દસ મિનિટ છ સાત થઈ ગઈ.
હા ઓકે હા.
હા ચલ હું તને શ્યોર કાલે મોકલી દઈશ. અને અને જે બી તને લાગે ને કે તને ગમ્યું છે. છે કે નહીં ગમ્યું તો મને શ્યોર કોલ કર દેજે. ઓકે ના ચલો બાય જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.